બોલો
બોલો શું કરો છો?
બસ જો આ જસ્ટ ઉઠી
અવાજ આવે છે ને?
હા આવે છે.
હુ ક્યારની રાહ જોતી તી.
હા હા
પછી કામ હતું પછી ફોન આવ્યો નઈ મેસેજ આવ્યો નઈ એટલે
હા હું સુઈ ગઈ હતી એટલે
ના એટલે તમે પછી બપોરે કીધું તો હું બેઠી હતી ત્રણ વાગે ચાર વાગે
હા બોલો બસ જુઓ તમે કહો
વરસાદ ચાલુ છે અહીં તો બહુ
હા અહીંયા તો છે હું અહીંયાથી જ છું.
હમ હમ અવાજ કપાય છે તમારો વચ્ચે એટલે પૂછ્યું અવાજ આવે છે એમ
હલો
હમ હમ હ વચ્ચે કપાય છે થોડો
હા
વરસાદ ના લીધે થતું હશે. અહિયાં તો સવારનો વરસાદ પડે છે બંધ જ નહી થયો હજુ સુધી
હમ અહિયાં બી એવું જ છે નથી બંધ થતો બહુ જ વરસાદ છે.
બધે પાણી ભરાઈ ગયું છે.
હ
શું કરો છો જોબ કરો છો કે સ્ટડી કરો છો તમે?
ના હાઉસ વાાઈફ છું હું તો
અચ્છા બરોબર
હા.
હા, સારું તો હા એપ ના લીધે સારું રેતું હશે. નઈ! થોડું ટાઈમ પાસ થઈ જાય અને અર્નિંગની અર્નિંગ પણ થઈ જાય. હમ હમણાં-હમણાં સ્ટાર્ટ કર્યું છે? તમે.
મેં બે -ત્રણ દિવસ થયા મારે.
ઓહ! બે ત્રણ દિવસ થયા છે.
હાઅ.
ન્યુ છું એટલે એકદમ એમ ને.
હા તમે કેટલા ટાઈમથી સ્ટાર્ટ કર્યું છે.
હું જોવને બે અઠવાડિયા દોઢ બે અઠવાડિયા.
એવું છે હમ્મ પેમેન્ટ આવી ગયું તમારું.
ના બસ થોડા ટાઈમમાં આવશે જ પેમેન્ટ તો ફોર્ટી ફાઈવ ડેઝ થાય છે નેમ એટલા ફો ફોર્ટી ફાઈ તો નક્કી જ.
ઓકે હમ્મ.
સારું થાય છે પેમેન્ટ એમ.
હા હા.
જ્યાં સુધી ચાલે ત્યાં સુધી કરી લઈએ.
હા બરાબર છે.
એટલે.
મારે તો હજુ બે ત્રણ દિવસ જ થયા છે.
કેટલા ટાસ્ક થયા તમાર.
મારે અત્યારે ચૌદ પંદર થયા છે હજુ તો.
તો તમે બે ત્રણ દિવસમાં એટલા બધા કરી દીધા.
હા.
મારે કેટલા પંદર થયા છે ભલે મે તો માર તો એક અઠવાડયું જવું થયું બટ આ તમારી જોડે નવમો ટાસ્ક ચાલે છે ને એના પહેલા મારા પાંચ થયેલા એટલે પંદર.
હમ્મ.
થઈ જશે. બોલો બીજું સેની પર વાત કરીએ. આ એક થોડું ક્યુએશન માર્ક થઇ જાય ને શેની પર વાત કરીએે.
હમ હમ્મ અત્યારે તો વરસાદ છે.
અને પછી એકદમ સાયલન્સ આઈ જાય છે વચ્ચે કે બોલો બોલો એમ.
હા.
શું વાત કરી કશું હો તુ જ નહી કંટાળો આવે છે.
હા.
તમે કેમનો ટાઈમ પાસ કરો ઘરે બેઠા બેઠા.
ઘરે બસ ઘરે કામ કરીએ બીજું શું કરવાનું વર્કઆઉટ કરીએ.
ના આખી બપોર શું કરો.
એટલે બપોરે સુઈ જઈએ સાંજે ઉઠી ને એક્સરસાાઈઝ કરીએ સવાર માં યોગા હોય.
ઓહો એટલું બધું કરો છો કેટલા કલાક કરો યોગા એક્સરસાઇઝ.
સવાર માં કલાક યોગા કરું.
હમ્મ.
અને સાંજે કલાકે એક્સરસાઇઝ કરું.
ઓહો હો હું તો કરાટે કરું છું. એટલે આ બધું નઈ કરતી હું સવાર ઉઠી થોડું વોર્મઅપ કરી લઉં. પણ કરાટે બે દિવસ હોય છે.
હા.
પણ એ બે દિવસ કરે ને એટલે બધું જકડાઈ એવું જાય છે ને મારા હાથ ને બધું.
હા હા એ તો દુઃખે જ ને.
મને કોઈ યોગા તમે એ આમ શું કેવાય કે સજેસ્ટ કરો મને. એકદમ મન શાંત કરવા માટે અમે લોકો ભણીએ છે ને બધું એટલો સ્ટ્રેસ આ આવી જાય છે ને અરા મગજ પર અમારથી કું મેનેજ નહી થત તો સવારે ઉઠીને તરત કોલેજ જવાનું હોય છે હા.
ચાલુ કરવાનું મેડિટેશન બહું સારું.
હમ્મ.
મેડિટેશન સવારમાં કરો ને તમે બહુ સારું દસ મિનિટ તો મેડિટેશન કરવું જ
એનાથી ફોકસ આવે
હા ફોકસ આવે
પછી પેલું કે છે ને કશું એક વસ્તુ પર ધાર્યા જોઈ રહો
હમ
ફોકસ માટે એવું સાંભળું છે
હમ ના એવું કઈ નઈ હોતું
એમ નઈ કોઈ એક જગ્યા પર તમે સ્થિર એકદમ કોઈ ડોટ કરીને હોય જોઈ રહો આંખ થઈને ત એનો ફોકસ પેલુ
હા એના માટે ફોકસ હા સાચી વાત છે એ છે હ
તમે કેટલા વર્ષથી કરો છો યોગ
હું બે અઢી વરષથી કરું છું
રિઝલ્ટ કેવા છે
બહુ સરસ બહુ જ પોઝિટિવ રિઝલ્ટ હા બહુ જ પોઝિટિવ રિઝલ્ટ છે
માટે કોઈ સાઇઝ કોને એક્સરસાાઈઝ ક તો યોગા બેસ્ટ
ડાયજેશન માટે તો યોગા સારા
હમ
એનું કેવું રિઝલ્ટ તમને મલે પણ બે ત્રણ મહિના પછી તમને મલે
હમ મારે તો સવાર ઉઠી ને ખબર નઈ ચા નાસ્તો કર્યા વગર કશું થતું જ નહી મેં તો કેટલા બધા લોકો સરને તરત દોડવા જતા રે જીમ જતા રે તો આવું કેમ નું થાય
હમ સઈ તમારે તમારી કેટલી એજ છે
નાઇન્ટીન
નાઇનટીન હા તો તો હજુ વાર છે તમારે
ના અત્યારથી કરીશું તો તમાર જેટલા થાયશું ને તો હેલ્ધી રહીશું અમે બાકી અત્યારે તો અમે લોકો તો ચ ચડતા ચઢતા કે ચાલતા ચાલતા પડી જઈએ એકદમ થી બેસી ને ઊભા થઈ ને એટલે આખે અંધારા આઈ જાય બધા ટાઈપ ની બીમારી અમને ટીનેજર્સ મે છે અત્યારે જેન્સી ને બધું ખા બસ આ જ ફૂડ જઈ જોઓ તો એમ ચોખ્ખું લખેલું હોય છે ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ ફાસ્ટ ડાયજેસ્ટ નહી થતું ને એનો બહુ પ્રોબ્લેમ
હા એટલે એટલે જંકફૂડ તમે કોઈ બી વસ્તુ વું છે તો પ્રોટીન ખાવાનું રાખોને તમે પ્રોટીનવાળી વસ્તુ તો તમારે
કેલ્શિયમ આયર્ન ની બહુ ડ એફિશયન્સી છે એક તો બહુ જ
હ કેલ્શિયમ માટે તો દૂધ ને દૂધ ને એવું બધું
ખાવાની ઈચ્છા થાય ઓબાપરે શું કવ એ તોના ઉપરથી વરસાદ પડે તારે તો બધું આયરન ના લીધે તમને થાય જવું
ના મને એવું નય મને પેલા એવું થતું હતું
અમે તો કોલેજ માં હું સ્કૂલમાં ગઈ તો પણ બધા છે ને થેલી મોટી મોટી થયેલી હો ને બ્લેક કલર ની અંદર આખી રોસ્ટેડ માટી ભરીને લાવે ને ખાયને તો બાપા શું થાય અંદર જાયતા
હા એ અમુક હેબિટ હોય ને તો કઈ નઈ થાય
ને એ બધા ન કે તમે યોગા એક્સ કરો ને આટલા ટાઈમથી
હા હા ના યોગા તો બહુ બેસ્ટ ડાયજેશન માટે ને એમાં તમે કરશો ને યોગા તો બહુ સારું છે
આઈ સાઇટ માટે છે કઈ મને હમણાં હમણાં ના ચશ્મા ગયા છ આઠ મહિના થી
એ તો તમારે ગ્રીન વેજીિટેબલ જ ખાવા પડે એની માટે તો સવારમાં સૂપ ને એવું બધું પીવો ને એ જ તમારા માટે બેસ્ટ
અમાર તો બાપા જે ઘરમાં પાંચ જણ જે એમથી અડધામ ને આ ભાવ તોય અડધામ ને પેલું ભાવતું હોયને એક બે જણને જે ભાવ પણ બીજા બે ના ભાવતું જ ના એટલે સોનું શું અલગલગ એવું કંઈક બનાવ પડે છે, બધાને ભાવેને એઠું ના મુૂકાય.
હા બરાબર હમ.
પ્રોટીન માટે તો આપડે મગને એ બધું સારું છે.
હા મગ છે, ચણા છે, પછી હ. વીકમાં એક વખત સલાડ ખાવાનું રાખો વધારે. તમે ના ખાઈ શકતા હોય પણ વીકમાં એક વખત તો સલાડ ખાવું જ જોઈએ. આમ તો રોજ જ ખાવું જોઈએ પણ ટાઈમ ના મળતો હોય ને એવું કઇ હોય તો વીકમાં એક
બતાવ ને સવારે બ્રેકફાસ્ટમાં ઓરેન્જ જુસને, સલાડ થતા ને આપડે પેલું ચા વગર તો હોઈએ. ના મને છેનું પણ અડિક્શન છે, પાછું.
સવારમાં ઉઠીને તરત ચા નહી પીવાની કોઈ દિવસ.
ના હું પેલા છે, ને પાણી પી લો, પછી બ્રશ કરું, પછી ફરી પાણી પી પછી, થોડું વોર્મઅપ. કરું, પછી શાંતીથી બેસીને ચા પીઉ છું, એમ.
હા અને ચા છે, એકલી ન પીવાની ચા જોડું કઈક ખાઈ લેવાનું, હમ્મ એસિડિટી કરે તમને.
હા એસિડિટી એક્ઝેક્ટલી હોય છે, શું ને. સાંભળું છે, બધાને બહુ ચ પીવાથી એસિડિટી થઈ જાય કેમ ન થાય.
હા એટલે હજુ તમાર તો નહીં થાય તમારે હજુ છે. તમારે ડાયજેશન નો પ્રોબ્લેમ છે, ને ચા ના લીધે. થાય તમે ખાલી પેટ ચા પીવોને સવા હા એટલે તમને. પ્રોબ્લેમ થાય.
ને એ સેવન્ટિ સેવન ના છે, એમને ચા શોકિંગ છે, એ તો હજુ બી એને એનર્જેટિક. છે, બાપા મેં કીધું દાદા તમે સેવન્ટી સેવન એટલા એનર્જી વાળા છો અને અમે તો. અઢાર ઉંમરે અમને લોકોને તો એનર્જી નહી કસાડલી.
હા સાચી વાત છે, પણ એ જંકફૂડને જંક -ફૂડની જ અસર છે, જંક ફૂડ તમે ઓછું કરીને થોડું. પ્રોટીન ડાયટ ને એવું લેવાનું રાખો ને તો તમારું વ
બર્ગર છે, મોમોઝ બધું ખાધા વગર રેવાતુ જ નહી કેટલું કંટ્રોલ. એ બર્ગર, પેલો આલુ ટીકી વાળો બર્ગર આવે ને એટલો ચટાકેદાર મસાલેદાર આવે ને આમ. એ રોજ નહી ખાવાનું મહિનામાં એકાદ વાર ચાલે.
હા.
પણ મેદો જરૂરી કયું નહીં પછી તો બહુ પેટમાં દુખાવો કરી બહુ.
હા હા સાચી વાત છે. અને મલ્ટીગ્રેન રોટલીને એવું ખાવાનું રાખવાનું, ઘઉ ની ખાવાના, મલ્ટીગ્રેન ખાવાના,
એવ મલ્ટીગ્રે્રેન.
મલ્ટીગ્રેન ખાવાના.
મતલબ એમાં શું બધા ટાઈપ ના ગ્રેન ઇન્ક્લુડ હોય ને.
હા બધા જાતના હોય નહીં ખાવાના,
હવે આવું તો હું બધું કહું આ લોકો તો મને શું હમજે કે ના મારા ઘરમાં મમ્મી પપ્પા ને બાદ હતા કે બધું કવું આપડે લોકો કહીએ તો બધું તું તો હું એનઆર આઈ થઈ ગઈ છું, વીઆઈ બી તારી માટે તમે અલગ અલગ બનાવીએ એટલે દેશી ફેમિલીમાં બધું આ લોકો નહી સમજતા. હેલ્થ કોન્શસનેસ બિલકુલ નહી સમજતા ઉપરથી આપ. આપણને બધું કેવા લાગી અલગ કે તમે લોકો તો આમને બધું ઘરનું ખાવ બધા. હેલ્ધી રહેશો આ લોકો તો મેન્ટલ હેલ્થને પણ ઇમ્પોર્ટન્સ નહી આપતા.
ના ઘરનું તો ખાવું જ જોઈએ. પણ ઘરે તો, ઘરનું તો વ્યવસ્થિત જમવું જ જોઈએ.
હમ. ઘરનું થોડું, આમ ઠીકઠાક લાગે.
હમ.
ભાવે અમુક ફેવરેટ સબ્જી બન્યો હોય તો ભાવે. પણ અમુક વાર પેલો કારેલ આઈ. જાય ના આવું શું એવું લચકાળું શાક ની ભાવતુ. રસા વાળુ ભાવે. એમેય રસો રસો લઈ લેવાનો.
હ
કેવું લાગે તમને વાતોમાં ટીનેજર ની? અમે લોકો તો આવું મલીએ. ને ત્યારે આવી બધી વાતો કરીયે. બોલો બોલો.
બોલો. શું બોલો?
હા, એક તો પાછુ ફરી એજ સાયલેન્સ. ને ઠંડી લાગે છે બો. એક તો વરસાદ બંધ નહી થતો. હવે પડ્યો છે ને, હવે ત્રણ-ચાર દિવસ પડશે જ નહી એકદમ. પછી ફરી બાફ મારશે.
કાલથી તો રજાઓ છે ને બધે સ્કૂલોમાંને, બધે રજાઓ છે કાલથી તો.
ખબર નઈ સુરત માં છે. હું અય તો કશુએ નહી.
હા. ના જાહેર રજા અમદાવાદમાં ને, બધે તો રજાઓનું આઈ ગયું એલર્ટ.
ખબર નહી, અહીતો નથી. સારું તમને કોલ કરું.
ઓકે ઓકે હા. હા.